હા આવે છે ને.
હા આજે આપણેે હોળી અને ધુળેટી વિશે વાત કરીએ.
હા, આ બંને તો ભારતના ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે.
હા બિલકુલ. હોળી ને રંગો નો તહેવાર
હા, અને ધુલેટી એ છે ને રંગ રમવાનો દિવસ ગણાય છે.
હા બિલકુલ, આ તહેવાર દેશનાં ઘણા રાજ્યોમાં ઉપયોગ રા અહ યોજ ઉજાય છે.
હા, હા. દરેક જગ્યાએ છે ને ઉજવવાની રીત અલગ હોય છે.
હા બિલકુલ, હોળી પહેલાની સાજે હોળિકા દહન કરવામાં આવે છે.
હા, તેમાં લાકડા અને સુખા ઝાડની જે દાડીઓ હોય ને, એ ભેગી કરવામાં આવે છે.
હા બિલકુલ. પછી તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
હા, તેમાં જે હોય અગ્નિ કરીને, આ પરંપરા છે ને ઘણા વર્ષોથી ચાલી આવી છે.
હા, અને હોલિકા દહન પાછળ એક પ્રસિદ્ધ કથા પણ છ
હા, તેમાં સત્ય અને ભક્તિ ની જીત બતાવવામાં આવે છે.
હા બિલકુલ. આ બધા લોકોને સારા માર્ગ પર ચલાવવા પર પ્રેર ના આપે છે.
હા, સારા વિચારો જીવનમાં હંમેશા ઉપયોગી બને છે.
હા બિલકુલ. હોળી ના તહેવારો સવસંત ઋતુમાં આવે છે.
હા, આ સમયે છે ને હવામાન પણ સરસ હોય છે.
હા ઝાડના ઝાડ પર નવા પાન ઉગવામાં આવે છે.
હા, અને ખેતરામાં પણ છે ને નવા પાક તૈયાર થતા હોય છે આ સમયે.
હા બિલકુલ, એટલે હોલીને આનંદ અને નવી શરૂઆત નો તહેવાર પણ કેવાય છે.
હા અને લોકા છે ને, ઘરની સાફ સફાઈ પણ કરે છે આ દરમિયાન.
હા બિલકુલ ઘરને સજાવવામાં પણ આવે સે.
હા અને કેટલાક લોકા તો રંગોળી પણ બનાવે છે.
હા, હોળીના દિવસે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે.
હા, પ્રેમ અને સદભાવનો સંદેશ આપવામાં આવે છે.
હા. ના મોટા બધા સાથે મલીને તહેવાર ઉજવવાન ઉજવવામાં આવે છે.
હા, અને આ તહેવાર છે ને એકતા આમ એકતા નુ પણ પ્રતીક છે.
હા બિલકુલ, ધૂલેટી ના દિવસે ગુલાલ, વાપરવામાં આવે છે.
હાઆ, વિવિધ રંગોથી આનંદ માણવામાં આવે છે.
લાલ રંગ ઉત્સાહ દર્શાવે છે.
હ, અને લીલો રંગ છે ને, પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
લીલોરંગ, અને પ્રકાશનો પ્રતીક ગણાય છે.
હ, અને પીળો રંગ તો, અ ગુલાબી રંગ તો, પ્રેમ અને મિત્રતા અ દર્શાવે છે.
હા બિલકુલ, વિવિધ રંગો ની ત્યોહાર વધુ સુંદર બની જાય છે.
અને રંગ જીવન માં છે ને, અનેક ભાવનાઓ પણ દર્શાવે છે.
હા, ધુળેટીમાં લોકો, ગીત પણ ગાય છે.
હ, અને કેટલાક સ્થળે તો છે ને, ઢોલ પણ વગાડવામાં આવે છે.
હા ઢોલ સાથે સંગીતથી આણંદ વધી જાય છે
હાં લોકો સાથે મળીને નૃત્ય પણ કરે છે
હા તેહવાર લોકોને ન જીક લાવાનો અવસર બની જાય છે
અને સામાજિક મેળા પણ વધે છે આ સમયે
હા બિલકુલ કોવી દરમિયાન ઘના પ્રકારની માહિતી બનાવામા આવે છે
હ અને ઘરે ઘરે સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવામા આવે છે
હા મહેમાનો નુ સ્વાગત પણ કરવામા આવે છે પ્રેમથી
હા અને મહેમાનો જ છે ને મીઠાઈ અને નાસ્તો આપવામા આવે છે એ લોકાને
બાળકો આ તહેવારની રાહ ક્યાર ના જોઈ રહ્યા હોય છે
હા અને તેઓ છે ને રંગો વિશે તો ખૂબ જ ઉત્સાહિત હોય છે
હા મૂડાઓ પણ તહેવારમા ભાગ લે છે
હા અને કેવુ કે બધા સાથે મળીને ઉજવણી કરે તો આ આનંદ વધી શકે છે
હા આંખ અને ચહેરાની સંભાલવી બહુજ રાખવાનુ બહુ જરૂરી છે
કુદરતી રંગ વાપરવા વધુ સારા ગણાય છે પડી માટે
હા તે ત્વચા માટે પણ સારા હોય છે ને
પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ આપણેે એ દિવસોમા
હા પાણી બચાવુ બધાની જવાબદારી છે
પક્ષીઓ અને પ્રાણીઓને પણ તકલીફ ના પડે તેનુ ધ્યાન રાખવુ જોઈએ આપણે
હાં પર્યાવરણની રક્ષા પણ એટલી જ જરૂરી છે
હા બિલકુલ થોડી લોકો વચ્ચે નામ મતભેળ ઓછા કરવા નો સંદેશ આપે છે
હ પ્રેમ દયા અને માફી પણ આ તહેવાર સાથે જોડાયેલી છે
હસતા રમતા તહેવાર ઉજવવો જોઈએ આપણાને
હ અને બીજાનો આદર પણ એટલો જ જરૂરી છે
ના ના બાળકોને પણ તહેવાર નો અર્થ સમજાવા નો જોઈએ
હ અને સંસ્કૃતિની માહિતી નવી પીઢીને આપવી જોઈએ
હોળી ભારતની સંસ્કૃતિ નો મહત્વપૂર્ણ ભાગ છે
ધૂળેટી છે ને આનંદ અને રંગોથી ભરાયેલી ઉજવવાની આવે છે
તેવા લોકોને સાથે લાવવાનો સુંદર અવસર આપે છે
હ હ પ્રેમ એકતા ખુશી અને સદભાવ સાથે હોળી અને ધૂળેટી ઉજવવામ મા આવે છે
હા આ તહેવારની ઘણી અલગ અલગ પરંપરાઓ પણ છે
હા ભારતના દરેક પ્રદેશમા ઉજવણી ન‌ઇ રીત એકદમ અલગ અલગ હોય છે
પણ તહેવારનો મુખ્ય સંદેશ એક જ હોય છે
હ તે સંદેશ છે પ્રેમ એકતા અને ખુશી
લોકો એકબીજા સાથે મળીને તેહવાર ઉજવે એ એક ખુબ સરસ હોય છે
હ હોલી છે ને પેલા બજારમા ઘણી હલચલ જોવા મળે છે
હા વિવિધ રંગ ગુલાલ અને પિચકાર વેચાતી હોય છે આ દિવસોમા
હ અને મીઠાઈની દુકાનો પણ આમ એકદમ જ આમ સજે હોય છે
હા ઘણા લોકો તહેવારની તૈયારી ઘણા દિવસો પહેલા શરૂ કરી દે છે
હા ઘરની સફાઈ પણ તૈયારીનો એક મોટો ભાગ છે
હા કેટલાક લોકો ઘરનીજ અ સજાવટ પણ કરે છે
રંગી જલર અને ફૂલનો ઉપયોગ થાય છે
હા આપ બધાથી એવાનું વાતાવરણ વધુ સુંદર બની જાય છે
ઉલ્લેખ ઘણા સાહિત્યમાં પણ મળે જ છે
કવિઓ રંગોને આનંદ સાથે જોડાઈ જા
હા ગીતોમાં પણ છે ને હોળીનું એક આમ વર્ણન થાય વર્ણન થાય જ છે
હા અને લોકગીતોમાં તહેવારનું પણ વંદન વધુ જીવંત બનાવવા માંગ છે
હા અને ઢોળ અને ઢોલ અને મંજીરાનો પણ અવાજ ઉત્સાહ વધારે છે
હા લોકો ગીત ગાતા ગાતા તહેવાર મનાવે છે
હા અને કેટલાક સાથે જ સ્થળે તો છે ને સાસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે
હા તેમાં બાળકો અને મોઢા બંને ભાગ લે છે અત્યારે
હ નાટક અને લોકનૃત્ય પણ રજૂ થાય છે
હા આવી રીતે સંસ્કૃતિ જીવંત રહે છે
હા અને હોળી નો તહેવાર લોકો લોકોના સાથે લાવવાનો એક બહુ મોટો માધ્યમ છે
દૂર રેતા લોકોને પણ એકબીજાને શુભેચ્છા મોકલે છે આપડે
હ અને આજે તો ડિજિટલ માધ્યમ થી પણ આમ શુભેચ્છા આપવામાં આવે છે ના
હા બિલકુલ બુ મળીને શુભેચ્છા આપવાની મ
હા હોળીમાં હાસ્ય અને રમૂજનું પણ આમ મહત્વ હોય છે
હા અત્યથી વાતાવરણ હળવું અને આનંદમય થઈ જાય છે
હા અને તહેવારના સમયે સારા શબ્દો બોલવા જોઈએ
હા બિલકુલ ઘાસ નો ઉપયોગ હોવો જ જોઈએ
હા અને બધા સાથે વિનમ્ર વિનમ્રતા થી જ વર્તવું જોઈએ
હા પણ કહેવાય બતા
હા અને કુદરતી રંગનો ઉપયોગ વધુ સારી પસંદગી છે
ફૂલ માંથી પણ રંગ બનાવી શકાય છે આપણાથી
અને હળદર થી પણ પીળો રંગ મળે જ છે ને
હા અને બિલકુલ બીથીમાં બીટમાંથી લાાલ રંગ પણ બનાવી શકાય છે
હા અને આ રીતે પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે છે
હા અને તેને તેનાથી ત્વચાને પણ નુકસાન ઓછું થાય છે
હા અને પાણીનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ
હા બિલકુલ બિનજરૂરી રીતે પાણી વેડફાવું ના જોઈએ
હા સફાઈ પણ તહેવાર પછી એટલું જ જરૂરી છે
હા બિલકુલ રસ્તો અને આસપાસનું સ્થાન સ્વચ્છ રાખવું જોઈએ આપડે
હા પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ
કુદરતનું નુકસાન ના થાય તેનું આપળે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો છે જ અને હોળી છે ને સામાજિક સંબંધો ને મજબૂત બનાવે છે.
લોકો વાવ વચ્ચે વ વચ્ચેની દૂરીનું ઓછી કરે, ધ ઘણી ઓછી કરી દે છે.
હા અને તહેવારમાં છે ને બધા સમાન એમ ભાવથી મળે છે.
આ સમાજમાં એકતા નો સંદેશ આપે છે.
હા અને હોળી ના સવારે તો લોકો ઉત્સાહ સાથે તૈયારીઓ કરે છે.
હા અને પછી ધીમે-ધીમે અ ઉજવણી શરૂ થઈ જાય છે આ હોળીને ટો ટોપિક પર તો બો ઘણી લાંબી વાત ચાલશે મને આજે ખુબ આનંદ થયો તમાર જોડે વાત કરીને.
હા મને બી આપળે ચોક્કસ થી ફરી વાત કરીશું ચલો.
હા ચાલો આવજો.
આવજો